હલો. હાલો. અવાજ નહા આવતો હલો.
હલો. આવે છે અવાજ.
હા હા ચાલુ રાખ્યું છે ડાયરેક્ટ મારા સ્પીકર પર કોલ થઈ ગયો કેમ આવું.
કે એ તો નોર્મલ પ્રોબ્લમ છે એમાં વાંધો નહી એવું રેશે.
તો ડાયરેક્ટ ઇયરબડ્સ લગાવી દીથો.
હા, તો કરી દે. મુુહ આજે મારે હા, આવે જ છે તમારો અવાજ કમ્પ્લીટ. મારે આજે.. મારે.. મારે આજે. ને મોબાઈલ લેવાતો. એક તે મોબાઈલ વિશે હું જાણકારી મેળવતો હતો. તને ખબર છે કે કઈ કંપની ન મોબાઈલ લેવાય, કે કેવો મોબાઈલ લેવો જોઈએ મારે?
હા, એ તો છે જાણકારી. હ, તમારું બજેટ કેટલું હશે?
કયા? એલા, મને અંદાજો આવે. મારું બજેટ, અને અંદાજે હજુ વીસ થી પચીસ હજાર વચ્ચેનું છે. તો તું એ પ્રમાણેના મોબાઈલમાં સજેસ્ટ કરજે. અને એમાં પણ મારે જો સ્ટોરેજ થોડીક પ્રોબ્લેમ વધારે રે છે, એટલે મારે બસો છપ્પન જીબી સ્ટોરેજ અને આઠ જીબી રેમ વાળો મોબાઈલ હોય ને, તો એવો મોબાઈલ મને જરૂર છે. તો કઈ કંપની નો લેવો જોઈએ, તારા માટે?
હા, તો જો ગેમ્સિ હોય, તો પોકો મોબાઈલ. કારણ કે, તેમાં જે ગ્રાફિક જે આવે છે, તે કંઈક ત્યા જે આવે, સ્નેપડ્રેગન એવી તે કંઈક આવે છે. તમને મળી જાય. હ લગભગ પચીસ પ ચવીસ હજારમાં ટી ઓ સી ઓ જે કંપની છે, તેના મોબાઈલ સારા આવે છે જેમ સાર અને બીજા કોઈ? હા
મારે અંદાજે જે કોઈ મોબાઈલ હવે લઉં ને તો એ મોબાઈલ મારે પાંચ થી સાત વર્ષ ચાલી જાય ને એવો મોબાઈલ લેવો છે, પાંચ ઓછા માં ઓછા પાંચ વર્ષ ચાલે છે આ મે મોબાઈલ લીધો ને અત્યારે મારા જોડે છેએ તો એ ત્રણ વર્ષમાં જ એમાં લે્ મા એવું બધું જ ચાલુ થઈ ગયું છે, ફોન તો એવું ના થાય ને એવું મોબાઈલ જોઈએ છે.
બરાબર એટલે હાલ તમારી પાસે કઈ કંપનીનો મોબાઈલ છે?
મારે અત્યારે મારી પાસે ઓપોનો છે, મોબાઈલ તો એટલે મારે એ કંપનીનો તો નથી હા, તો મેં કીધું કે તમને બીજી કોઈ કંપનીના તમે વાપરેલા હોય એટલે તમે જેવા વાપરેલા હોય, ને તમે સાંભળેલું એવા નહી પરંતુ તમે જે વાપરેલા અનુભવ કરેલો હોય કે આ મોબાઈલ સારો છે, તો એવો મોબાઈલ મને સજેસ્ટ કરો, મને અંદાજો આવે.
છેલ્લા પાંચ વર્ષથી રેડમીનો મોબાઈલ યુઝ કરું છું. પણ, એમાં થોડીક એવી તકલીફ થ‌ઇ કે મારી પાસે સમજો મોબાઈલ છે. તેમાં ચાર જી બી રેમ છે. એકસો ને અઠ્ઠાવીસ જી બી સ્ટોરેજ છે અને મતલબ કે જે રેમ છે તે ઓછી છે ને તેના કારણે ટેબ ની પ્રોબ્લેમ રહે છે કદાચ એ મારી જે આઠ જી બી રેમ અને એકસો અઠ્ઠાવીસ સ્ટોરેજ હોય ને ફોટો પાડીને તો પણ તે સારું રહે છે. કેમેરા આવે તે પણ સારા આવે છે એમ.
હા એ તો તમે કહો છો એ વાત બરોબર મારા જોડે પણ પેલા મારે એક એમઆઈ નું અને રેડમી મતલબ એમ આઈ રેડમી આવે છે ને જે ખબર છ. એમ હોય અને તે અને એ એનો એ ફોન પણ વાપરેલો છે અને રેડમી નો પણ ફોન વાપરેલો છે મેં પરંતુ મને ઈ બેમાં પણ મજા નથી આવી વાપરવાવામાં મોબાઈલ પણ બે જ ત્રણ વરષ ચાાલ્યા અને પછી આવી તે જ બધી પ્રોબ્લેમ એમાં થવાની ચાલુ થઈ ગઈ. અને ફોન ના સ એના સોફ તારા જેવો વોઇસ. નવા સપોર્ટેડ ના હોય એવું બધું ચાલુ થઈ ગયું.
હા એવું જાય છે એ આબાઈલ કે મારી પાસે એક જ એબજેટ આવ જે કંપનીમાંથી અમુક મોબલ આવે છે એમાં કની ગર પણ આપે છે કે છ મહિના છ વર્ષ સાત વર્ષ સુધી જે અટ આવશે ેરીકતિ થઈ ગય છે, જેના કારણે ચાર્જિંગ વધગાવવા પડતો નથી. તેના કારણે મારે પાર બેટ પણરી દ પડ્યું, સમજ ને હજુ અત્યારે હ લાવી શ તેવું છે ને, તેના બધ હ તો કરું હતું, પણ પછી કા તો એવો વિચાર છે, આ તો તમે વિવો નો મોબાઈલ લાવશું ને તો પણ સારો આવેશે, વિવો ના મ મોબાઈલ ડક ક પરેશાન કા ત બજ પંચા રહ બત ચાલુ છ તને.
હા એ તો છે તમે કહો છો તો કદાચ ખોટું નહી કહેતા હો પરંતુ મારા ફાધર ને વિવો નો મોબાઈલ પણ હતો એક. તો એમાં એવી સિસ્ટમ હતી એમ કે આ પ્રોબ્લેમ તો જે છે ને ત્રણ વર્ષ પછી મોબાઈલ બગડી જવાની એ એમને પણ હતી એ મોબાઈલમાં, પરંતુ એની સાથે ને એમને ચાર્જિંગ ફટાફટ પતી જતું હતું અને એટલું નહ પાછું એમને ને એ. નેટ બંધ કર દે ને તો એમને ફોન આવતા. બંધ થઈ જાય અને ઇન્ટરનેટ ચાલુ કરે ને તો ફોન આવે એટલે એમને ઇન્ટરનેટ ચાલુ રાખવું પડ. તો જેના કારણે ચાર્જિંગ ફટાફટ ઉતરી જતું હતું તો આવું બધું. પ્રોબ્લેમ એમાં પણ રહેતી હતી અને મારા જોડે હમણાં. રિયલમી નો મોબાઈલ છે અત્યારે મારા મમ્મી નો બરોબર એમાં કંક સોળ જીબી જેટલી રેમ છે. આઠ પ્લસ આઠ તમને. જ આપ. ફોનમાં કેટલાક ફોનમાં એવું. આવે છે જેમાં તમે સ્ટોરેજ પ્રમાણે રેમ. ઓછી વધતી કરી શકો છો તો એમાં સોળ જીબી રેમ થાય છે. ટોટા તો એ. ફોન કમ્પ્લીટ જ ચાલે છે એક વરસ. થઈ ગયું પણંત હજ. એ અમે ફોન અત્યારે પણ હજી એક બરસ ઉપર થઈ ગયું છે. બે વર્ષ જેવ અમે હજી એને ફોન ચાર્જિંગમાં મુકી. કે એને? તો એ ફોન કમ્પ્લીટ પંદર થી વીસ મિનિટમાં ચાર્જિંગ થઈ જ જાય છે, એટલે એની બેટરી પણ હજી નથી બગડી, કમ્પ્લીટ જ છે. ત્યારે અમુક બેટરીઓ હોય ને, એવી કે જે પાચ હા, એકાદ વર્ષની અંદર ચાલે કમ્પ્લીટ, અને પછી ચાર્જિંગ ધીમું થવાનું ચાલુ થઈ જાય. એવું બધું થાય. પછી હમણાં મે ઓનલાઈન ચેક કર્યું. તો એક નવો મોબાઈલ આવ્યો છે, રિયલમી પી ફોર આર. તો એ મોબાઈલ પણ એ રિયલમીનો છે. પરંતુ એમાં ને મને એ મોબાઈલ લેવાની ખૂબ ઈચ્છા હતી. પરંતુ પછી મેં જોયું, તો એમાં રેમ છ જીબી છે અને સ્ટોરેજ બસો છપ્પન જીબી સુધી મળે છે. તો સ્ટોરેજમાં તો કોઈ વાંધો નહતો, પરંતુ રેમમાં મને છ જીબી ન જ ઓપ્શન આવ્યો. તો હવે છ જીબી ની રેમ તો આપણને ના ચાલે ને? તમારે જો ચાર જીબીમાં એકસો અઠવીસ જીબી સ્ટોરેજ અને ચાર જીબી રેમ છે, તો તમને તકલીફ પડે છે. તો પછી છ જીબીમાં ના જ ચાલે ને.
હમ, હા, એ તો ના જ ચાલે. બરાબર, તમે વાત કહી.
એ ફોન હતો ને, જે જે રિયલમી પી ફોર આ. તો એ ફોનની બેટરી આઠ હજાર એમએચ હતી અને એ બેટરીની લાઈફ સેવન યર્સની હતી. અંદર ફોનની ડિટેલ્સમાં લખેલું હતું કે, સાત વર્ષ સુધી બેટરીને કોઈ નહી થાય, કંઈ નહીં થાય એવું. એટલે
હા બરાબર હા ત જે રિયલમીના મો ની જે વાત કરી તે એકદમ બેસ્ટ મોબાઈલ છે મેં અમુક મારા એક મિત્ર પણ છે, જેને કાંઈક અત્યારે નવો જ મોબાઈલ આવ્યો. તેને લગભગ પાંચ રજા નો કેવી રીતે કંઈક ખરીદ્યો છે હમણાં જ. અને શું કહે છે કે. તે એની કેમેરા ક્વૉલિટી પણ જોઈ કે, એટલી ન એક નંબર હતી. તમે કમ્પેર કરી શકો કે, આઈફોન હોય ને, જે આઈફોન થર્ટી વગેરેમાં થર્ટીન વગેરેમાં જે કેમેરાની ક્વૉલિટી આવે ને, એ ટાઈપ કેમેરાની ક્વાલિટી હતી. અને આમાં બેટરીની બધી પણ સારું હતું. એને કેત તો કે મારેારે. પંદર દિવસ પંદર મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે મોબાઈલ.
હા તે આમાં પણ એવું જ હતું. તો આમાં પંદર મિનિટ તો નથી કારણ કે આઠ હજાર એમ એચ બેટરી છે એટલે. પરંતુ આમાં ફાસ્ટ ચાર્જર આવતું હતું પાંત્રીસ વોટ નું અને એવો પણ ફોન હતો જેમાં. એક વચ્ચે રિયલમી નો ફોન જોયો તો એમાં પાંસઠ વર્ષનું ચાર્જર આવતું હતું. એ પણ ફી ફોર પ્રો હતો એ મોબાઈલ આ તો કમ્પ્લીટ દેખાયા ના એવો જ પરંતુ પ્રો મોડલ હતું તે એમાં સિક્ ફાઈવ વોટ નું ચાર્જર આવતું હતું એટલો જ ફર્ક લાગે બીજો કોઈ ફર્ક હતો નહી ખાસ વધારે અને કેમેરો એમાં પચાસ મેગા પિક્સલ નો આવે જે પાછા રયર કેમેરો આવે અને પ્લસ બાર પિકસેલ જે બીજા દસ કેમેરા હોય એ અને એના સિવાય વાઈડ કેમેરો કરીને આવે તો એ બે પિક્સલ નું હોય. એરે ટોટલ બાર થી ચૌદ પિક્સેલ ના કેમેરો અલગ, થી આવે બે. કેમેરા અલગ થી આવે બાર પિક્સલ ને બે પિક્સલ ને એક પચાસ પિક્સલ ન એવી રીતે ટોટલ ત્રણ કેમેરા હતા અંદર. મને મ. ફોન ની ડિઝાઇન પણ એઆઈ જે હમણાં તમે જોયું હોય ને એઆઈ લાઈટ હોય પાછા કેમેરા થતી હોય ને એવી રીતે બધ. તો હતું. સારો હતો ફોન પર એમ. સરેજ અને સ્ટોરેજ બરોબર હત પરંતુ રેમ છ જીબી હતી તો મારે લેવાય કે ના લેવાય.
ના અત્યારના જમાના પ્રમાણે છ જુજી રેમ તો બિલકુલ ન જ લેવાય તમે હું પ્રેફર કરી શક કે બાર થી એટલે જે આઠ થી આઠ એનાથી જે વધારે રેમ વાળો મોબાઈલ હોયને એ જ અત્યારે લેવો સારો છે અને જે પવિષમાં પણ સારા સમય સુધી તમારે ચાલી શકે પાંચ
ને જો તો એ આઠ ટીબી થી વધારે રેમ વાળા તો કોઈ મોબાઈલ આવતા જ નથી તો પછી છ જીબી લેવામાં કોઈ વાંધો આવે ખરો ઓમ
હા લગભગ તો નથી આવતો પણ તમે કોઈ હાઈ લેવલ ન જે ગેમિંગ વગેરે પરફોર્મન્સ માટે યુઝ કરો તો તેમાં થોડુંક લેગિંગની પ્રોબ્લમ તો રેય સકે
ફને એમાં પણ લખેલું હતું કે અપ ટુ ટ્વેલ અવર્સ ગેમિંગ ફોકસ તો એનાથી ને એમાં એ ફોન આ ગેમિંગ ફોન જ છે એક પ્રકાર નો અને માં ક્યાંક બાર કલાક તમે બાર કલાક સુધી વાપરી શકો એ મોબાઈલ ને ગેમ મિંગ રમવા માટે ખાલી સતત એવું આવતું હતું એ મોબાઈલ ની કેસમાં એટલે એક ગેમિંગ ફોન હતો એનો પ્રોસેસર પણ હાઈ ને એવું બધું હાઈ હોય
હા હા એતો આવી જશે હમ
કીધુ કે ખીલ નો ઓપ્શન પણ હતો જેનાથી એને ફોનનું ટેમ્પરેચર વધારે હાઈ ના જતું રે એટલા માટે
હ હા તે કેટલા કિમત હતી તે મોબાઈલની
કે મોબાઈલની કિંમત ટ્વેન્ટી થ્રી ઠાઉન્સંડ હતી મતલબ ત્રેવીસ હજાર અને મોબાઈલ ની કિંમત પ્રમાણે મો મોબાઈલ બરોબર હતો પરંતુ મેં એક બે જણા બીજા ને વાત કરી તો એમને મને એજ કીધું કે તમારે વધારે રેમ વાળો મોબાઈલ લેવો જોઈએ કારણ કે હવે તમે જો અંદાજો પાંચ વરષ એજ મોબાઈલ વાપરવાનો હોય તો તમારે એવો મોબાઈલ લેવો વધારે રેમ વાળો મોબાઈલ હોય ને તો તમને વાંધો ના આવે ટાઈમ તો પછી ફરીથી એવી જ પ્રોબ્લેમ રહેવાની તમા ત્રણ ચાર વરષ ત્રણ વરષ જેવું નીકળશે ને પછી.
હમ હ તો એ વાત થોડાક મોબાઈલ મોઘા પણ તમે મોબાઈલ લો તો તમારે પાંચ પાંચ સાત સુધી સા સ
હા તો થેન્ક યુ તમારે આભાર આ બધું માહિતી આપવા માટે, હવે આપડે પછી વાત કરીશું મોબાઈલ લઈ આવું એટલે કેડા ખવડાવિશ.